હા.
બસ આ નાસ્તો કરીને બેઠી
હા આજે તો વરસાદ પડે ને એટલે ભજીયા ખાવાનું મન છે
મને પણ બહુ મન છે મમ્મીને હમણાં એજ કેતિ હતી કે આજે ભજીયા બનાવીએ
હમ્મ મજા આવે આવા વાતાવરણમાં બધું એમ ટેસ્ટી ટેસ્ટી
મેં એટલું કીધું કે ભજીયા બનાવીએે તો કે તું બનાવજે હું ખાઈશ
મમ્મીઓને આજ તકલીફ છે.
ના મારા મમ્મી ના છે ને કંટાળો આવે ભજીયા કરવાનો અને મારા થી બઉ મસ્ત બને એકદમ સોફ્ટ બને અને તેલ પણ ના ભરે ભજીયા માં એટલે મને જ કે દર વખત
મને એવાજ ભજીયા ગમશે હા. મને આમ એકદમ ઓઈલી ઓઈલી હોય ને તો ના ગમે
આવી જજો ઘરે
હમ્મ ચોક્કસ બહુ વરસાદ પડે તારે આવું હવે
ના ના એમનેમ આવશે તોય આપડે ભજયા બનાઈ ને ખાઈશું તો
હમ્મ પછી અત્યાર તો કેટલી વેરાયટી ડુંગળીના બટાકાના પછી ખબર બટાકા હે મને તો બટેકાના બહુ ગમે
મને પણ મને પણ ડુંગળીના પેલા બટાકા વડા અને ડુંગળીના અલગ થી બચ્યા કરે ને એ બઉ ભાવે
હા અને ખબર છે આપણે આ લસણની ચટણી બનાવીએ.
હા.
પછી એક બટાકાનું સ્લાઇસ મૂકે પછી લસણની ચટણી લગાવે પછી એની પર બીજી બટાકા ટકાની સ્લાઈસ મૂકે અને એ ભજીયા બનાવે ને એ પણ બહુ મસ્ત લાગે.
એનાથી એક દાબડી કેવું કઈ કે
દાબડા દાબળા.
ધાબડા હા.
ડાબડા અને ડુંગરીની પેલી દબાઈને બનાવે ને એને ટીકડી
હા ટીકડી ઢેબરી
હમ્મ અને એની જોડે પપ્પાયાનું રાયતું
બહું મસ્ત આવેે અરેરે તમે પેલા ખાધા જ ભજીયા તમે પેલા ભજીયા ખાધા જ સુરતના કુંભણિયા ભજીયા
ના એ કેવા મેં નહી ખાધા.
બહુજ મસ્ત. લે એ ડુંગળી જોડે કાચી ડુંગળી આપે જોડે અને ભજાની ઉપર લીંબુ આમ. એ કરીને ખાવાનું બહુ જ મસ્ત લાગે.
એટલે કુંભડિયા એટલે એવું કશું થતું છે એની છે એના છે.
અલે ભાજી આવે ને તાંદરજાની ભાજી પછી ગ્રીન ભાજી આવે ને. એમાંથી કોઈ એક ભા ના ના ખાલી ભાજી એમાંથી કોઈ એક. ભાજી માંથી બનાવે છે ને એકદમ આમ અન ઇવન પેલું એકદમ આડા ઉડા આકાર ના હોય એટલા મસ્ત હોય. મ થોડડા પાણી એયું અત્યારે
ઓહ. પછી સુરતનું તો આલુ પુરી અને ખાલસા એ પણ ફેમસ છે ખબર બહુ જ પ્રખ્યાત આલુ પુરી. આલુ પુરી અને ખાવશ અને કોરોના ટાઈમ પેલું સુરતનો લોચો એટલોું ફેમસ થયોને અત્યારે આ વરસાદ પડે ખાવાની વાત કરી છે.
હા લોજો તો. કાયમી ફેમસ છે સુરત ન અને પછી ત્યાંનો કોલ્ડ કોક સુરત નુ.
હા આપ મને તો આલુ પુરી બુ ભાવે. અને હવેં કીધું ને કુંભળિયા એટલે મારે કુંભાળિયાની ભજીયા ખાવા પડશે.
બહુ મન થયુ છે.
મને સ્કૂલમાં સુટ. મેડમ આવે છે ને એમને હું કાલેજ પૂછું મેડમ આ કુંભળિયાના ભજીયા શું છે મારા માટે બનાવી લાવજે.
હા અને. ઘરે બનાએ ને તો પણ એવા બને પણ બહાર જેવા તો આમ આપણને એવું લાગે જ નહી કે. બહાર જેવા ખાયા.
પણ તોય તે મજા આવે એમ.
હા.
આ સિઝનમાં છે ને એવું બધું ટેસ્ટી ટેસ્ટી ખાવાનું બહુ મન થાય.
બહુ મજા આવે પણ એમાં તળેલો જ વધારો હોય છે.
હમ. આપ શું કરીએ આ આ સિઝન છે તો ખાવાનું હું નાણામાં આઈસક્રીમ ખાઈએ છી એડામ થોડી ખાવાના છે.
એ વાત એ સાચી.
જે ટાઈમે જે ખાવાનું મલા ન ખાઈ રહેવાનું.
હા.
જોજે તો ચોમાસામાં વધારે ઉપવાસ કરવાના આવશે કેમ. કે આવું બધું આપણે હારું હારું ખાવાનું ખાઈશું.
હા.
પછી આપડી હેલ્થ ખરાબ થાય ને.
હા.
એના માટે આપણે આમ ખાવાનું તો ખાખા જ કરીશું ને વાતાવરણ આવું ભેજ વાળું હોય એટલે જલ્દી પાચન શક્તિ થશે ને તાપ બહાર તડકો એટલો નીકળશે ને બીમારી થવાની એટલે આ સમયમાં વધારે ઉપવાસ કરવાના આવે એટલે પેલું શું કે. થોડું ખધેલું હોય ને એ ઉપવાસ કરેલો હોય એટલે ખાય નહીં ને. એટલે બધું ડાયજેસ્ટ બરાબર થાય.
બેલેન્સ રહે.
હમ બેલેન્સ ન બીમારી એટલી ના થાય એટલે. શ્રાવણ મહિનો બધું નહિ આવતું.
હા અપચો ના થાય
અપચો ના થાય ને શરીર ખરાબના થાય
સારું છે, કે આપડે આ રીતના ઉપવાસ કરી લઈએ
મજા આવે મને તો બો ગમે બધું ખાવાનું તો મને એટલું ભાવશે
ખાવા માટે તો આપડે ચોવીસ કલાક હાજર હોઈએ
આવડે તો જીવીય છે, જીવવા માટે નહી ખાતા
સેમ મને બોવ જ ખાવાનું આમ મને ગમે આ
તા હેને ભાવે હ
ના ના મને તો એ પણ બો ભાવ મને સાદી ખીચડી હતો ને એ પણ શાં તેથી બેસીને એક કલાક સુધી ધીમે ધીમે ખઉ મજા લેઈને આજ જ ખાધી સાદી ખીચડી
બરાબર આજે તો મા ઘરેમાં મમ્મીએ ફરજીપુરીને એવો નાસ્તો બનાવ્યો છે, થોડો
ઓહો
તોકે ખારી પુરીન ફરશી પુરીન આ અતાર હવે બંધનું ઓઈલ કેવું આવે અને બાર ન નાસ ચલાઈએ એના કરતાં કે ઘેરનો હેલ્ધી બનાવીશું તપેલી કસૂરી મેથી ની આવતી સુકી મેથી બહાર મલે ખબર પાંદડા પણ સુકેલા હોય છે.
હમ.
એ થોડી લોટમે એ નાખી એટલે એ બી સ્વાદામાં આવે પણ સારું લાગે પણ મા મમ્મી ને મે કીધું કે હવા ના જાય ને એવા ડબ્બામાં ભરીને રાખજો કેમ કે પછી એમ ભેજ લાગે છે, સમ તો ખાવાનું મજા ની આવે
હા.
તે એવું કર્યું બોવ દિવસ થયા તો આજે કે શું જમવાનું બનાવીએ તો ભાઈ કે છે, કે બો દિવસ થ ખીર પુરી ખાવી છે, તો ખીર પુરી બનાવી દીધું
મે કાલજ મેં કલેજ ખાધી ખીરને પૂરી
બરાબર તેવું બનાવ છે. મને તો ભજીયા ખાવાની ઈચ્છા હતી મા મમ્મી કેવ કાલે છે તોરા પપ્પા જોબ ગયા છે, ઘરે નહી હા. એવું જ હોય તમે બનાવો હવે ખઈશું હમણાં ભજ્યા ભજયા એના આપડે તો શું ભય ને કેવું એને પોતાને આવડે નહી પેન્ડેડ જ્યારે આપણે શું મન ભજયા ખાવા બનાવીને ખાઈ લેયાવાનું કોઈને પૂછવાનું શું
એ જ માં મમ્મી એવુ જ કેતા જે બનેન ખાવું એ ખાય લે
એ ખાઈ લેવાનુ ખાઈ જ લઉ મન ખાવુ અનુ પછી મા જેટલું બનાવુંને આપું ભાઈને
હ ના હું તો હું એલી જ અહંયા ઓન મમ્મી હોય એ ખાવા વાળા મા બેન છે ને અત્યારે અહિયા એટલે
બ મજા આવે પણ
મજા આવી જાય ખાવાની તો
તો બધું સારું સારું બનાવી ને ખાવાનું એટલું ગમશે
મને તો આમ ગમે તે સિઝને ખાવાનું મળે એટલે ભગવાન મળ્યા
અને બીજું કેવું હવે આ શ્રાવણ મહિના બધા આ કથા વાસ્તુ ને એવું બધું અત્યારે વધારે ખબર તો એનો પેલો શીરા વાળો પ્ર સાબ ઓ હો હો અને એવો આપણાથી નહીં બનતો એમને એમ ઘરે બનાવીશું ને તો નહીં બને
ના ના મારથી બને સે એવો સેમ
છે એમ
હ
હા મારાથી આમ બને પણ છે ને સેમ એવો મહાપ્રસાદ જેવો ટેસ્ટ ના આવે થોડો તો ફેર પડે આખા દૂધમાં બનાવું તોય તે ઘીમાં દૂધમાં કરું તોય
માતો આદત છે સેમ હ થોડો ડિફરન્સ લાગે પણ એટલો બધો નહી કે આ અલગ છે ને પેલો
પેલું કેવું કે એ પ્રસાદનો આમ કંઈક અલગ જ વાઈબ આવશે એમ
ટેસ્ટ અને આમ મજા આવીઈ જાય ખાવાની
જેટલો આપે ને એટલો ઓછો લાગે
હા
ના મજા આવે કથા કરે ના મન તો પહેલું છે જમણવાર રાખ્યું નહી એ પ્રસાદ છે કે નહી
એજ મને પણ એજ એમાં પછી અ એ શિરાજ જોડે દાડમ સફરજન કેવડા એ બધું રાખશે
અને પછી એ બધા નોટ્સ બી હોય જીરામાં અને તુલસી ના પાન ગુલાબના ફૂલના પાન લ નાખેલું મજા લે મસ્ત લાગે હા આ આપડે તો હું તો વાત કરું ને કોઈ જો પછી એકલી એકલી એવું વિચારું કે સારું ખાવા માટે જ આપણે જન્મયા કે શું ચોવીસ ગુણ્યા સાત ખાવાની જ વાત બીજું કશું જ નહીં ખયશું આ કરીશું ત્યાં ફરી ફરી ટોપિક આવશે ખાવા ઉપર
મારે તો આખો દિવસ મોડું ચાલુ જ ખાવા પીવા માટે કઈ પણ કઈક ખા ખા કરું નહી
અને બીજું કેવુ કે સવાર થયું શું બનાવીશું હજ આ કશું બનાવીશું રાત પડી શું બનાયશ હવે
મા મમ્મી નો આજ પ્રશ્ન હોય સંજય શું ખાઈશ પછી સંજય મને તો સવારે શીખાઈશ બપોરે પછી હું કઉ કે શું બને આપી નાસ્તા માં તું
હમ્મ સાચી વાત એવું જ બધું હોયે
મજા આવે પણ ખાવા પીવાની વસ્તુ ના આમ પણ અત્યારે બહારનું ખાવાતું નથી આમ બધા એવું વાપરે છે વસ્તુ કે ખવાય એબી
હા સારી ક્વલિટી નહી હકી
હા
હમ્મ
ફૂડ પોઈઝનિંગ થઈ જાય ને એવું થાય એમ કરતા ઘરે બનાને ખાઈ લેવું સારું.
હમ. મજા આવશે અને આમ એ તો છે ને કેટલુ બધી ટેક્નોલોજી વધી ગઈ યુટ્યુબ પર બધી રેસીપી અવેલેબલ હોય
હા હ
જોઈ લેવાનીઈ આવું બનાવે છે હારું આપણે એવું ટ્રાય તો કરીએ ભલે ના બને પણ પોતાના હાથ ન ચોખ્ખું તો બનશે.
અરે મેં તો પેલા પાસ્તા ઘરે બના્યા ત ફ્રોમ સ્કચ.
હ.
એટલે લોટ બાંધીને આખો પાસ્તા કાચા ઘરે બના. બ પછી એને બાફીના એ બના્યા હતા.
તો બને્યા તો એવા જ.
હા થોડાક જાડા હતા શ એટલા ના. કારણ કે આપણે જ આપવાનો આપણે જેવો આપવો હોય થોડાક જાડા બન્યાતા બહાર કરતા.
એ તો ઘરના એટલે એવું જ થાય પણ થોડા વધારે બોઇલ કરી દેવાનામ.
ના વધારે બોલ કરો જ જાડા જ છ.
તું જાાડા થાય પણ કાચા ના રે ને.
ના કાચો તો નહોતા ત્યાં.
હમ. મજા આવે મુને પાણીપુરી પૂરી મેં એક વાર ઘરે બનાઈ હતીી સોજીના રકની.
હા મજા આવે એ પણ મેં બનાવી હતી.
ક્રિસ્પી ક્રિસ્પી થાય ઘરની.
હા અને એ ખાવામાં આપણને. તો એવું ના લાગે કે આ ખાઈશું ને આપણું ઘડું બગડશે તો.
હમ અને મોડામાં છોલાય પણ નહી.
હા.
સારું ચાલ બહુ બધી ખાવાની વાતો થઇ ગઈ હું ખાઈ લઉં.
હા ખાઈલો ખાઈલો.
પછી વાત કરું.
હા સારું.
હક. હ.